હા અવે. ત્યા લીંબુ મ ઉપ તોમે પાહાજ હોુંવા લાગે ત્યા હારુ લીંબુ સ સરબત બનાને પીજે ઉભરનેમ કરને. મ લાગલા એું.
કોણ પેલા લાંબાને કે પછી.
નહી બીજો છે આ તો એફ ફસ્ટ યર માં નવા જ છે બે.
એકબીજા બાઠ્યો છે લાંબા હાથે રહેતો છે તો. હા.
એ બનેવગું.
હમ હમ.
આજે કાલે જામ કડેમ પહેલલે. અમનેં અ લાગ આજે પને બીજી બસમાં પહેરીડી આવી બાદણ વાડીમાં.
હમ હ તો તેમાં ભૌમિક નની બે.
ની ની બેહે ભૂમ.
તમે તો કે રને ઘરેને હ એ છે.
ગવાળડી પાછી લઈને આવે ત.
હમ.
હમ નિને છેને.
સારી કોણ ભોમિક લઈને આવે કે ભાઈ દેવલો લઈને આવે.
એટલે કોઈ વાર દેવની લાવે કોઈ વાર ભૂમિકની લાવે એકબીજા ની ગાડી લાવે એ લોકો.
હમ.
એમ એ તો ગાડી લઈને આવે તો ખરા પણસે એમાં ભૂમિક ને પેલું બહ સાાલ એખલા એખલાની જાય આજે દેવલા. ગાડી લાવહે તો દેવે કીધું તને બેહાડી આપુ આ તું જ્યા કર મેખ લાવ્યા કરે કે તેની પણ એખલા નિજાય બહુ ખબર નિ હુંથાય એ તે ફાટે કેહું ટે જ ની ખબર એખલા ને
કે ટે લેવળા કા જ હોય તો
ની રે લેવડા તે ને એવું કઈ નહી જો નહી આપડે જ્યા આપે એકખલા મોકલીએ હે તો પાછો જેવી કરીને આપડે આવીયા જ કરે હા, મહિને એવું એકલા એકલું નહી ગ મહિને કે ખબર નઈ હું થાય,
ઈ આપડે રહીએ, તો એકલો બાકી તો એમ એકલો ચુંબીને રહેવું જ પડે એને ત્યારે રેય ત્યારે રેય
ત્યારે રે પણ આમ હાથેે ને ત્યારે ની રે એકલો.
હાથે આપડે હાથે રહી ત્યારે તો નીજ રહે એ
હા એટલે અમે હાથે કે બેજ એની હાથે એટલે એટલે ની ની એટલે ની જ ના જ પાડે.
ની જાવાના એમ કેતો હશે,
જવા દે એમ કેઈ તો,
કે માલવને કે ઉતારે ઉ
હા, તે તો અમે કેતા જ હતા માલવન તેને એમ ઘેરે જ ઉતારે ને
હા, એટલે તો કેમ છે, પછી બીજું? વાતાવરણ કેવું છે?
વાતાવરણ તો આવું આવું જેવો છે, વરસાદ પણ આવતો સે કે હું કાલે રાતના તો જીરીખાણ આવેલો દે હુ
અમારે આજે હવારે થોડોક વરસાદ પડ્યો પછી તો, બંધ
આજ તો નીકળવાના ટાઈમ પર વાદળા વાદળા થઈ ગયલા હતા, તો મને એવું કે ચા હા, દાવાનો છે એવું મને લાગ્યું કેમ કે મોજા પહેરી ને વટ થી નીકળ તો કયારે હજી તો વરસાદ ની આવે તો દેહુ પણ મે જ્યાં સ્ટોપ પર ઉભી રેમ ને તે સ્ટોપ પર જાતા વચમાં નદી આવે તે નદી ને થઈ, વરસાદ ને નદી આબાજ થી વરાદની એટલે નદી ની આ બાજ થી જીરીક એક બે ઘેર સુધી વરસાદ આવે ને પછી વરસાદ ની આવે, ત્યાં એટલે વાદળા
એવું થીયું. મેં આઠ વાગે ટ્યુશન જવા નીકળ્યો ટ્યુશન જવા, એટલે વરસાદ ચાલુ થ ઈ ગયો. એ પાછો પાંચ મિનિટ પડ્યો હકે
તો ટુશન કાં લે તારા ઘેરે લઇએ
ને ગામમાં લેશે.
હા હા
એટલે ટ્યુશન જવા નીકળ્યા એટલે વરસાદ ચાલુ થઈ ગયો. હમ્મ પાંચે મિનિટ મેં ઉભી રહયો પાછો બંધ થઈ ગયો. એવું વરસાદ એટલેે એકદમ એટલી ખરાબ પહેલું પડ્યો ને વરસાદ ન ટાઈમે એજ કઈ અલગ
તું કેફી કેટલી લઇએ તો.
હે
પી
પી કે
હા
હે
હાફ.
હાફ એટલે કેટલી પણ હાફ.
એટલે તે જો મેથને.
અરે તું બોલ બોલ. તો રે ને તમે તો અખાયા કરું કે હા નેટ પહું ગયું કે હું એવું તું હાવું બોલીને. કી જાય કે ન કરું હું થી એવું કર્યા કર.
ના ન એમ એટલે દસ ની બે સબ્જેક્ટની છે સ્વરૂપી હ. કેમાં સયન્સ નનેમે તડું સોલી લમ. ને જે મે્સ લેતી ને ત્રણસો આપું એમ. એવીતે હાફફલેે.
પાછું બોલ પાછું બોલ.
જો મેથ્સ ની ને સાયન્સ મળીને છસો રૂપિયા હ મંથલી. તમે છે ને તે ત્રણસો રૂપિયા લઈ લમને. પછી ત્રણસો રૂપિયા પેલા સે હાફ હાફ લે એવી રીતે.
પેલા સરર ન એટલે.
એટલે અમારો જે સર ખરા કે તે એકચુલી ટુ. મેા ખાલી પિંક માથે જાઉ એવું કરું. એમટલે.
એટલે ત્રણસો થી લઈ ને તણસો તું રાખે એવું.
હા એટલે જે સબ્જેક્ટ જે ચલાવે તે તેટલા સબ્જેક્ટ ફી લઈ લે.
હમ હમ.
બહુ મસ્ત બહ ધીમાસા ને જુના લોઠાવ ને હે. એ કાઠમા વાળો છે એટલું કોમેડી નોટ છે ને મજ્જા આવે.
બરાબર ન કરું તું ટુશન લ! લઈને તું પ કેમ્પમાં આવવાનો હો તો તું મેને જ કેવી રીતના બધું કર એમ કર્યા ઘર.
હા તમારા સર ખરા કે નહી.
હા તો અમને થોડું ને ખબર અમને મને તો એવું છે કે તું તારા ઘરે ટ્યુશન લેતો હેમ.
નારે ભૂમિિકને ને દવને તો ખબર.
હા પણ મને નહ ખબર ને.
હા એ લોકો તો જાણે એમ. એમ. આજે થયો એવું છે ને એટલે અમાર દુસન હતું. ચાલુ તુશન તો પેલો મારા જ્યાં તુશન લેમ મેં. ને થોડીક અગાડી છે ને એક ગલી છે ગલીમાં ફરય્યું છે આખું. તો ત્યાં છે ને કોઈ મરી ગેલો મારે પેલી ખબર દ્રષ્ટિ આવતી છે.
હા પેલો કતની વાળ કાર્યગ છે.
હા હા બસ તોને દાદા ને એવું થઈ ગયેલું હ ઓફ થઈ ગયા હ.
નાદાદ એ દ્રષ્ટિનું.
હા. સરલે બધા એબ હમે એમાની લોક નિની ઘેે બધા. ત દ્રષ્ટિના મામો આવેલો દ્રષ્ટિના મામ. બે મામા આવેલા બે મામા અહીના એટલે બંે મામા. પોતાની પર્સનલ ગાડી લઈને આવે મોટી.
હા.
એમ કે પછી તે મામી આવેલી હતી પછીની નાની આવેલી. મામ એ લોગને લઈને જતા હ એક મા મ ર કાહે. પછી બધું પતાય ને જાય એટલે નાની ને મામી મને લઈને જતો. તરે છે બધું અહીંયા કરેથી ને પેલા મામા ત્યાં બધું. વિધિ પતાવીને ઘેરે જ એમ કરીને બે ગાડી લઈને આવલા હા કે.
હા
તો એની મામી ઉતરીને મને પૂછવા આવી
હા
મને પૂછવા આયવી કે ભાઈ અહીયાં અમે ગાડી મૂકી જાઈએ કેમ-કેમ કે મારા સર નો બે ગાળા ઘે એક તે સરનું ને સરના કાકા વંદન એટલે બહારનું બહું. આઠ નવ ફોર વ્હીલ મૂકે તો વાંધો ન આવે તેવું, તેવું મોટું બાંધનું હે. તો પૂછવા આલી કે ભાઈ અહીયાં ગાડી મૂકી જઈએ તો, કાઈ નહી કહે એમ મેં કીધું હા કાઈ નહીં, પણ જીરીક છે ને સાઈટ એમ ચો, અમારી આ બાઈક નીકળે ને તેટલી થોડીક જગા રહેવા દેજો એમ કીધું, હે તો કહે લ મારે હાથમાં ફૂલ ને એ બધું લઈને આવલા ને જોઈએ. એટલે ઈ લોકો ગયા પછી મને શું, મે કીધું કે જે ઈ લોક ખાતે ટુશન આવતા પહેલા એટલે મે કીધું જેનીલ ના દાદા ને હવે ઠીક તો માથે દે ને કોઈરસ નહીં રડી બતાવે, આવી-આવી રીતે રડે એમ કરીને.
હા.
એ લોક અત પેલા ગાડી મૂકીને જાવ એમ કરીને ગયા જ હતો. એટલે રડી બત વે, મેં કીધું હંખા મસ્કરી કરે, તું બહુ મજા આવે તેવો. પછી જો જજ, હા લાઠું-લાઠું રડી બતાવે. માથે બે હાથ મૂક્યા, ને હાથ જોડવા લાગી, પહી એ પયતું એટલે એક દી જીવતું હે તેવો હા કે અમથું છે ને એક્ટિંગ કરી બતાવે. પછી થે જોર-જોર માં થાતે પેલું છાતી માં મારીને રડવા લાયગા.
પાછું બોલ.
જ્યો જન છાતીમાં મારે એ લોકો, ને પહીં રડ તો રડી બતાવે કે આવી રીતે રડાય. મેં તને કાલે બતાવવા હ કે એક્ટિંગ મ
પેલું હવે સીરિયલમાં બત સિરિયલમાં પેલું
તી ટાઈપમાં બતાવે નહી મે તન બતાવ બહું ભારે છે. હમ્મ. મ નીલો કોણે કાલે માજી બહુ એકવાર હે ને અચાનક જ રોઈ પડને હે તો અમે થોડું કે જ એક્ટિંગ જોઈ, પસી મે કીધું પાસી કરને કે પાછી કરને પાછી એક્ટિંગ એટલું ભારે એક્ટિંગ કરીને મને એવું મને રોહું આવી ગયું. પહી તો પહી એ લોક દીકરા સાલા ધતિંગ કયરા. દાખલા ગ અધર એક દાખલો ગયનો એ લોકોએ કાલે અડધો કલાક લગીન ધતિંગ કરે પેલા એક્ટિંગ કરી બધાએ, પેલા બધા હેમ કરીને, અડધો કલાક મારે એ લોકોને બગાયડો જ છે.
આજે કે કાલે?
આજે હવાર માંજ.
તો તે દ્રષ્ટી તો, ની-ની-ની હતી કદાચ.
એ આવેલી ને એના વારોવ નહીં આવેલા.
આવેલો.
આવેલા ને?
હા.
એવું કે દિને મે જોયો જ નહીં
તમે નહીં જોયો, પણ અમે દેવલાને બેજારાએ જોયો કે દેવલાને પૂછ લેજે તું. એને કદચ ની જોયો હોય તો, એને કદાચ ની જોય હોય તો ખબર નઈ, બાકી એનાય
પેલો હે આવેલો હે કેમ કે તો પહેલો નીકળી આવલો કે ટ્યુસન ના હારું.
હમ્મ ને તો એસ વાય આ એસ વાય મા ને.
હા એસ વાય માં.
હમ્મ.
હા એટલે હા તે દ્રષ્ટિ તની આવી.
બરાબર.
હા તે મને આજે દિવસ તો અપાર એવા જ કહેવાન કેમ કે તારે જવું જોઈ કે દસ દિનગયાર મેં કધું મા અ મેં કીધું મારે દુસ્તારને તરીયું દુસ્તાર બધાને આપડે બધા થી દુસ્તાર તરીયું જાઉં શું ના ને એમ કે બે મેં ગઈ ને આવ્યો એમ કે. મે કીધું ગઈ ને આવ્યા કઈને તારે ત્યાં રહેવાનું હતું એમ કીધું એમ કરી ને દેવલા ને જીરિક સ્ટોફ લીધો.
હમ્મ હામ.
તારી જીનલ હું કરે હૈ? તારી જીનલ હું
કોણ મારી જીનલ હે મેં ઓળખું બી ની ને તું તું મને ના પે એ કદ હાર અધર જેવો.
આજે તમે બતાવ્યો નથી તમે. ની જોઈતી હતી હે ફેસની જોયો તું આજે એનો. મેં તેને ડેપો બ બ બસમાં ઇશારો કર્યો મે બસ મા તને ઇશારો કરીને બતાવ્યો.
હા તો મેં ઓળ જોયું મેં ઓળખું ને
હાં હા.
તે તારા હારુ પૂછ્યા કરે હજું. મારું હાચું ની માને તો ભૂમિક ને પૂછજે તું લાંબા ને પૂછજે
આવે હા.
લાંબા ને પૂછજે તું લાંબા તને કેહ. સો ટકા મારું હાચુ ની માને ને તો મને તારે હારુ કેમ દલાભાઈ ને પૂછજે લાંબો જાન તો છે.
એ તો તમે બધા વાત કરી લેલા એ તો તમે બધું ઊડું જ કેવાના ને.
ની અમારું હાચું નહિ માને. તો તું રુબરૂ ઈ ને એની સામે મેં તને પૂછું.
હા ને અને મે ભી સારો. કેતુ એને હારુ પૂછતી હતી એ કે કેહે તો હરચું જે તે મોઢા પર કહે.
નઈ નને તું મેસેજ મને બતાવ મેસેજ કરીને મેસેજ પણ બતાવ તો મે માનું.
અરે મેસેજ પર થોડો અમારે તો રૂબરૂ સ્ટોપ પર હા તો અમે બેહિયે કે નહીં ચકા આજે આજ કલે છે ને મારી વાત સાંભળ કાલે આમારી વાત થાય ને તો રેકોર્ડિંગ કરી લેવા હા.
એવું હું કરે તું મેસેજ પણ પૂછ ની મેસેજ રે રેકોર્ડ તે તો એ આઈ ચાલે હવે તો.
ના રે એ આઈ પણ રૂબરૂ તને વોય પેલું વિડિયો હાથે બતાવી ને વી વોઇસ ઉતારી લેવાતો.
હા તો હવે બરાબર.
હમ્મ તો તેમાં થોડું અ આઈ આવવાનો જો.
વિડીયોમાં ભી બો આ ઈ પણ ચાલની એમ ભી તું તો તું તો કેટલો એ આઈ નો ઉપયોગ કરે.
ના એ ગાંધા તો